હા. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ. ફાઇન, ફાઈન. અ તમારે ખબર છે એમને અમે ગયા મહિને કેરેલા ફરવા ગયા હતા?
અરે વાહ ઘણું સા ઘણું સરસ.
હમ બહુ મજા આવી બહુ સરસ છે. કેરલાના આ કેરલા એમ સાઉથમાં આવ્યું અને એમ કેવાય ને કે, એટલું સુંદર છે ને એટલું સુંદર છે! અને નેચર એટલું બધું નેચર છે, ત્યાં એટલું બ્યુટિફુલ છે, એટલે એને એમ કેહેવા છે કે આ છે ને ગોડસ ઓન કન્ટ્રી એટલે અ ભગવાને બનાવેલું પોતાનું એક અ દેશ છે, એવું એવું એને ટેગલાઈન છે, એટલે એ બહુ સાચું છે, કારણ કે નેચરલી એટલું બ્યુટિફુલ છે. તમે જોય છે? કેરલા.
ના પણ હું અમદાવાદમાં ઘણી વાર ફરવા ગયો છું, ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ છે ફરવા જેઈ જેમ કે, એક સાયન્સ સિટી છે, પછી મોલ વાસ્તે બહુ આ છે ફેમસ છે, એના ત્યાં ઘણા બધા મોલ્ છે, સૌથી ફેમસ પલેડિયમ મોલ છે. પછી એક બીજું મોલ છે જે આલ્ફાવન નામક મોલ છે, અને ઘણા બધા એવા બધા મોલ છે, ત્યાં પણ મળે છે. જે ઘઉ બહુ ફેમસ છે બાકી સાયન્સ સિટી પણ એક છે પછી એક જગ્યા એક આખું લેક પણ છે, જે ઘણું મોટું છે. જે એ બી બહુ સુંદર છે, ને બહુ બધી જગ્યાએ એકદમ જ સરસ રીતે બનાવી છે, બધું આર્ટિફિશિયલ છે. આપણે કાકરિયા લેક કરીને એક છે એ પણ બહુ સરસ રીતે એની આજુબાજુ ડેકોરેશન બી ક્યરા છે. પછી સાયન્સ સિટી છે, એ પણ ઘણું સરસ છે સાયન્સ સિટીમાં તો ઘણું બધું ફરવા જેવું છે, ત્યાં તો આમ એક દિવસ પણ ઓછો લાગે, બે દિવસ જેટલા લાગે આખું ફરવાને એટલું મોટું છે.
બરાબર છે. પછી તમે રિવરફ્રન્ટ જોયું છે અમદાવાદમાં?
હા રિવરફ્રન્ટ પણ એક હજી એક હજી સરસ ચીજ છે બાકી એલું ખાસ નહી લાગ્યું મને પણ તો પણ એ એક સરસ આમ અ ટુરિસ્ટ પ્લેસ છે જ્યાં પર કોઈ જઈ શકે કે છે
અટલ બ્રિજ જેને કહેવાય છે હમ ત્યાં સાયક્લિંગ પણ થાય છે તમે કરી છે સાયક્લિંગ
હા હું મારી બેહેન સાથે ગયો હતો સાયક્લિંગ કરવા
હમ બરાબર છે અમદાવાદ આમ તો મેં પણ ફર્યું છે સાયન્સ સિટી બી બહુ ફાઇન છે એમાં ખાસ મને સૌથી વધારે એકવેરિયમ ગયમ હતું
હા એકવેરિયમ ને ઘણી બધી વસ્તુઓ છે ત્યાં બાકી એકવેરિયમ બી ઘણું સરસ છે ઘણું મોટું છે ને ઘરું આપણે ઘણું સુંદર બનાવ્યું છે
હ પછી મને છે ને ત્યાં પેલું રોબોટ વાળું પણ બહુ ગયું તો રોબોટિક્સ જે હતું ને રોબોટ્સ એ બહુ સરસ હતું
હા અને પછી ત્યાં પર એક ફાઉન્ટન શો પણ થાય છે એ પણ ઘણું સરસ હતું અને એક પાર્ક પણ હતું જે બી ઘણું સરસ હતું
બરાબર છે ના આ મઆમ ઘણું શીખવા મળેલું મને અ જે હું જાય સાયન્સ સિટી ગઈ હતી ને તો હું જોયું તું કે બધીઅ રંગબિરંગી જાત જાતની માછલીઓ જે અમુક પછી પેગ્વીન્સ પણ જોયા હતા મેં ત્યાં જે મને સૌથી વધારે આકર્ષિત લાગયા હતા એ સિવાય મને રોબોટ વાળું ઘણું ગમે ગમેલું હતું કે ફ્યુચર એ આઈ રોબોટ કઈ રીતે એ લોકો રોબોટને આપણે રોબોટિક્સને આપણે યુઝ કરીને આપણે કરી શકીએ છે આપણા કે રોબોટ ઓપરેશન કરે છે રોબોટ ગેમ રમે છે રોબોટ બેડમિન્ટન રમે છે રોબોટ ડાન્સ કરે છે એટલે મને ઘણું ગમેલું હતું એ સાયન્સ સિટી ના અંદર સરસ હતું અમદાવાદ આમ તો ફરવા જેવું છે ખરું
બરાબર છે બાકી મને મોલ પણ ઘણા બધા ગયામાં ત્યાં પલેડિયમ મોલ જે દુનિયાનું એટલે દુનિયાનું તો નહી પણ અમદાવાદમાં સૌથી ફેમસ મોલ છે તે પણ ઘણું મોટું છે ને અંદરશ બહલે ઘણું એલે ઘણું સુંદર બનાયું છે ત્યાં પર ઉપછી ઘણી બધી વસ્તુઓ પણ છે ફરવા જેવી એટલે ત્યાં પર ફરવા જેવી તો નહી પણ એમ ઘણા બધા સ્ટોર્સ છે ત્યાં પર ઘણી બધી દુકાનો છે જે આઉટ ઓફ ઈન્ડિયા મળે છે ખાલી ઈન્ડિયાની અંદર નહી મળતી પ્લેડિયમમાં મળે ઘણા બધા રેસ્ટોરન્ટ છે જે પ્લેડિયમમાં જ મળે આમ એક્સક્લુસિવ એવા કંઈ બહાર બીજી બાજુ ના મળે અને ત્યાં પર એક સિનેપ્લેક્સ પણ છે પછી એક ગેમિંગ ઝોન પણ છે જે બહુ આટલે ઘણી બધી ગેમ્સ છે બચ્ચાઓ વાસ્તે પણ છે પછી મોટા વસ્ પણ છે ત્યાં બોલિંગ પણ થાય પછી ત્યાં ઘણી બધી બીજી બધી ગેમ્સ પણ છે ત્યાં એક ફન પાર્ક પણ છે એટલે ઘણી બધી વસ્તુઓ જે ફરવા જેવી પોલેડિયમ એક એવું કહીએ ને કે એક સાયન્સ સિ ટી જ છે ખાલી મોટી એટલે સાયન્સ સિટી જેવું જ છે બસ ખાલી એકદમ જ આમ આપણે એને નાના એરિયામાં બનાવી દીધેલું છે
બરાબર છે ના મેં પલેડિયમ હજી કઈ જોયું નથી મારે એમ છે ઈચ્છા કે મે એક વખત જઈને જોઈ કે જે હિસાબથી તમે વખાણો છો કે પલેડિયમ મોલ બહુ સરસ છે હવે મારે ઈચ્છા જાગૃત થઈ છે કે હું એક વખત જઈને જોયા આવ પલેડિયમ મોલ બી બાકી તમે કોઈ દિવસ તમારે જો ચાન્સ મળે ને તમે કેરેલા જજો હું કેરલામાં છે ને ચાર જગ્યા ફયરી મુનાર, થેકડી, એલેપી અને કોચી કોચીમાં તો હું મોસ્ટલી શોપિંગને એવું જ બધું કર્યું હતું બાકી મુનાર બહુ સરસ છે આખું જે તમે આપણે પિક્ચરોમાં જોઈએ ને પહાડ ચાના બધા બાગીચા એ બધું મુનારમાં છે ને થેકડીમાં એલિફન્ટ આપણેે હાથીની રાઈડ પછી જે કેરેલાના જે કથકલી ડાન્સ છે નૃત્ય છે પછી એમનું કલારય પટ્ટું એમનું જે ફાઈટિંગ વાળું જે આવે છે તે અને એ બધું બહુ સરસ છે થીકડીમાં અને એલપીમાં આપણે જે બોટ હાઉસ કહી છે તે બોટ હાઉસમાં તમારે રેવાનું હોય એમાં જ બધું હોય એક દિવસ તમારે રવાનું ખાવાનું પીવાનું બધું ત્યાં જ હોય અને આપણે આખું બોટના અંદર ક્રુઝિંગને એવું કરાવે જે બહુ સરસ હતું એપિરિયન્સ. એને કોચી અમે શોપિંગ માટે આખું જોયું હતું બધી બાજુ શોપિંગ કરવા ગયા હતા કોચીમાં બહુ સરસ હતું અમે ટોટલી પાંચ દિવસ રહ્યા હતા કેરેલા બહુ સરસ એક્સપિરિયન્સ હતો. તમે જજો કોઈ વખત
ચોક્કસ ચોક્કસ.
હમ તમારે એમ થશે કે કેટલું બ્યુટિફુલ છે એમ બિલકુલ પોલ્યુશન નથી ત્યાં અને લોકો એ બહુ સારા બહુ હેલ્પફુલ ત્યાં જમવાનું બી આમ થોડુંક તમારે કોમ્પ્રોમાઈઝ કરવું પડે એ તમારા ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે બટ એટલી સાંબર ને એવું તો આપણને ભાવતું જ હોય છે એટલે પાંચ દિવસ તો તમારે વાંધો નહીં આવે હા વધારે ટાઈમ માટે વું હોય તો તમારે થોડું તકલીફ પડે જમવાનું કરવાની કારણ કે ત્યાં સુું એ લોકો થોડું આમ માઈલ્ડ ફૂડ ખાય આમ બહુ તીખું ને મસાલા વાળું નહીં ખાતા એ લોકો બહુ જ આમ તમારે કહો ને કે એ લોકોનું થોડુંક ખાવાનું તમારે મોરું મોરું મોરું લાગે પણ કઈ વાંધો નહીં આમ તમે ઈડલી સાંભર ને એ બધું તો તમારે ભાવે જ આપણે તો ગુજરાતી લોકોને સાઉથ ઈન્ડિયન ફૂડ આમ બી બહુ જ પસંદ હોય છે એટલે ખાવા પીવાનું બી મને વાંધો નહીં આવ્યો હતો. અને બહુ સરસ હતું બધું બહુ ફાાઈન રહ્યું અમારી ટ્રીપ બહુ જ સરસ રહી હા થોડ અમે માંદા પડી ગયા હતા એનો રીઝન એ હતો કે હું તો ગઈ ત્યારે જ મારી તબિયત થોડી ડાઉન જ હતી. અને ત્યાં જઈને થોડી મારી એસી ના એરપોર્ટ પર ને ફ્લાઈટના અંદર બી એસી ના અંદર લીધે કરીને મને શરદીને વધી ગઈ બીજા દિવસે અમારા જે ગાઈડ હતા ને તે બહુ સરસ સારા હતા તે ત્યાં અમારે હોસ્પિટલ લઈ ગયા ગવર્મેન્ટ હોસ્પિટલ અને ત્યાં મારી ટ્રીટમેન્ટ મારી ટ્રીટમેન્ટ થઈ અને મને તરત જ દવા મળી ગઈ અને મને પછી વાંધો નહીં આવોખા ટ્રીપના અંદર એ દવાથી મને ઘણો એવો ફરક પડી ગયો એટલે હોસ્પિટલને બધી ફેસિલિટી પણ ત્યાં બહુ સરસ છે સારું છે કેરેલા તમે બીજું કઈ તમારે કેરેલા વિશે ખબર છે.
ના કેરલા વિષય તો નહી બાકી હું ઔરંગાબાદ ગયો હતો ત્યાં પર અજંતા એલોરા કેવસ છે એ બી ઘણું સુંદર છે ત્યાં પર હું ગયો છું તો ત્યાં પર એક આખું એક મંદિર બનાવું છે જે ખાલી એક પથર એક ખાલી એક પથ્થર બનાવ્યું છે એટલે એવું નહીિ કે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પથ્થરોને બનાવીને પછી એને જોડ્યું છે ખાલી એક પથ્થર ને એને તોડી તોડીને એક મોઠું શું એકદમ જ મોઠું મંદિર બનાયું છે. તો પણ એક ઘણું સરસ છે પછી ત્યાં પર અજતા એલોરા કેવસમાં ઘણા બધા બુ્ધાના સ્ટેચ્યુસ આપણે આપણે શું કેવા મૂર્તિઓ છે ઘણી બધી અને ઘણી બધી પેઇન્ટિંગ્સો છે ઘણી બધી કલા કલાઓ છે દિવાળો પર ને ઘણી બધી વસ્તુઓ છે જે જ્યાં ફરવા જેવી છે ને ત્યાં પર સીનરી બી બહુ જ બહુ જ એટલે બહુ જ સરસ છે ત્યાં પર એક એકદમ જ કહીએ ને કે આપણે પહાડના બાજુમાં જ એક આખું કેવ કે એનું સિસ્ટમ છે આખું તો તમે ત્યાં જાઓ એટલે તમારે આખું એક બીજું પહાડ દેખાય એની સામે જ એટલે એ એટલું સરસ દેખાય પછી ત્યાં પર સામનેના પહાડમાં બી એક આખું મંદિર જેવું કઈ છે જેના હસ્તે બધું બહુ ચડવું પડે ને પછી ત્યાં બી ઔરંગાબાદમાં બી ઘણું બધી વસ્તુઓ છે ફરવા જેવી તમે ક્યારે જજો.
હા મેં સાંભળી છે ઔરંગાબાદ હિસ્ટોરિક સિટી છે એટલે એમ કે ને ઐતિહાસિક અ શહેર છે જ્યાં બહ બધું રાજા ઔરંગઝેબે બહુ બધું બનાવ્યું છે મુગલ રાજાએ તો મેં એના વિશે સાંભળ્યું છે અને આજન્ટા એલોરા કેવસ વિશે પણ મેં સાંભળ્યું છે કે એક લાઈફમાં એક જોવા જેવી વસ્તુ છે તમે ત્યાં મંદિરમાં ગયા હતા ત્યાં તમે વ્હાઈટ શિવલિંગ જોયું હતું.
ના હું ત્યાં તો મને એટલું યાદ નથી કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો. પણ તો પણ એમ કદાચ જોયું હોય ના જોવું હોય હ મને એકલું યાદ તો નથી પણ હા ખબર તો છે કે ત્યાં છે એમ બાકી ઘણો ટાઈમ થઈ ગયો એટલે મારે એકલું યાદ તો નથી.
ના એ એલોરા કેવસમાં જે તમે મંદિર ની વાત કરો છો ને તેના વિશે મેં સાંભળ્યું છે કે ત્યાં છે ને વ્હાઈટ શિવલિંગ છે જે છે ને આખા વર્લ્ડ મતલબ એમ કહે ને કે ભારતના અંદર એક ત્યાં જ છે અને બીજું છે અમરનાથમાં જે બરફનું શિવલિંગ થાય છે ને જે લોકો યાત્રા કરવા જાય છે બસ આ બે જગ્યા પર જ આ શિવલિંગ છે એ એટલે આ એક વ્હાઈટ કલર નું શિવલિંગ અહિયાં છે એલોરા કેવસ ની અંદર જે પેલું મંદિર ની તમે વાત કરો છો તેમાં અને બીજું છે કે જે અમરનાથ યાત્રા પર જે લોકો જાય છે ઠંડીના અંદર જયારે બરફનુંું શિવલિંગ થાય છે બસ આ બે જગ્યા પર છે કઈ વાંધો નહી ચાલો હવે આપડે એમ કહીએ કે હજી આપડે બધી ઘણી જગ્યા ફરીએ અને એના વિશે આપણે ચર્ચા કરીએ ચાલો બહુ સારું લાગ્યું તમારાથી વાતચીત કરીને મળીએ. પછી આપ
હા હા ચોક્કસ ચોક્કસ હા.